હલો હલો જય શ્રી કૃષ્ણ બેેન હજમા
હા મજામાં આવે છે હવે તમને હા હા બોલો જમી લીધું હા સારા છે
હા ચ મિલીી તું
હા હા બરાબર શું છેમને આજે તમે હા જમીને બેઠા છે
હા વરસાદ પાણી ચાલુ છે અમારે આજે ત્યાં વરસાદ ચાલુ જ છે
હા અમાં આજે બપોરે ખાસો પડ્યો વરસાદદ અત્યારે બન છે
હ અમારા આઠ વાગ્યા ચાલુ જ છે હમણા જમમ ચાલુ જ છે પણ અંદ ક્લાભે છેાગ
હમ આજે તો મતલબ કે વાદળ છે હજી હજુ કદાચ રાતે પડે તો મોરા
હા
હમ
સુખા તું આજે
આજે ખાતો લોટ બનાવેલો
હા હ અને પનીર ટીિક્કા બનાવી
બરોબર
હા
અચ્છા હા હા બોલો તો બીજું ફરવાઈ ગય કે આમ બધું
હો કામ થઈ ગયો તમારે કામ પાસન બાસન કરી લેજ બધા
હા ફરવાઈ ગયા બેસાા જ છે
હા
હ હ હા હવે મતલબ કે બધા મમ્મી લોકો એને બધા સુઈ જાય દસ વાગે એટલે બધા સુઈ જાય સવા પાંચ ઉઠવાનું એટલે ઓેલા હમ એ
અમારે તો બાર વાગત ટીવી જોુએ બધા નાના મોટા બધા અમાર સાસુમા ટીવી જોયું બાર વાગ્યા સુધી
હા હા અમારે એવું છે બાર જુવેએ પણ હમણાં કેવું કે ટીવી બંધ છે એટલે કોઈ જોતું નહિ બધા ફોન જોવે પછી ટાઈમ કંટાળી જાય એટલે પછી હોઈ જાય બધા
હા પેલું શું સારું પણ અમારા ઘરમાં કોઈ માનતા નથી વેલું કોઈ નક
ઊંઘ મળે વલી ઉઊલટી બધા મળે આઠ કલાક ને ઊંઘ તો જોઈએ જ તો તો દસ વાગ્યા ના ઊંઘી જઈએ તો સવારે સાત વાગ્યા સુધીને તો સારું કમ્પ્લીટ ઊંઘ મળી જાય
હા અમારે બાર વાગે સુવાનું છ વાગે ઉઠવાનું છ કલાકની અંદર માં કઈ અમારે જેવા તો નીંદર માં જ ફરતા હોય દસ વાગત સર હાથ બરાબર પલ હા બઉ ક સવારમાં તો એમ કેમ નીંદર માં જ ફરતા હોય એવી રીતે સવારના દસ વાગ્યા સુધી તે ઈ જ થાય તો તું કામ હા હમ
એવું હોય પછી
સવાર ના ઉઠી ને એ રૂટિન કામ ચાલુ જ થઇ જાય છ વાગે ઉઠી એટલે રૂટીિન કામ તો રોચ ને રચ ચાલુ જ હોય તો દુકામ હથેથી કરીએ કપડા વાસણ કચરો પછી
એ જ ને બધું જ કરવાનું એટલે મતલબ કે ભલે વેલા ઉઠા તો વાગી રહે કેટલેય મોડું થઈ જાય.
હમ્મ. છ વાગ્યા થી કન્ટિન્યુસ પેલા તો ઉઠીને અમાર પાણીની બોટલો ભરવાની દુકાન ની
હા એજ ને બધું લઇ જવાની છે એટલે ઘરે થી ભરો મતબ કે દુકાન માટે
હા ના ના હા ઘરેથી ભ
બરાબર હા હા
હમ્મ, ત્યા નથી એ કઈ ને ઝાર મંગાવતા નથી એટલે પણ ઝાર ન ઠંડુ પાણી હોય એટલે માફક નથી આવ
હા હા એટલે બધા લઇ જતા હશે આમ.
હા યા ઘરે ઉકાડીને અમે પીએ ને પાણી
હા, હા.
પેલા ત કાઢીને એક દિવસ પેલા ઉપ રા પાણી માટલા
બરાબર અ હ
હવે પાણી જ પચે છે અમને બીજું પાણી ખાવે જ નહી એમ.
હા એવું જ હોય એ અમુક મતલબ મારે પણ એવું થાય. આવું ઘરનું પાણી પીયા કરે પી બહારનું પીએ ને તો શરડી ને એવું થઈ જાય. અનુકૂળ નહીં આવતું શરીરને. હમ્મ.
મારો છોકરું નામ પણ બીમાર રહે કરે એજ પાણી પીતા તો બધાને એ જ આદત લાગી ગઈ છે પાણી જો કોઈ ભાવ નહી આરો નો ઉપયોગ કર કે ઝાર ન પાણી કે કાઈ
હા એ જમા એવ એવું ચાર ગામડા રુપવાનો
કેમ ઉકાળો છો પાણી કેમ તમને ગમે છે તે કરતા આર રો લઈ લો ને. એ અમને નથી ભાવતો આર રો નું પાણી હું કરી.
હા એટલે બધા ના અલગ અલગ જ હોય અમારા અહીંયા ગામ નો કુવાનું હોય. પણ એ મને નહી ભાવતું મેં આરો નો પીયુ એવી રીતના પછી મમ્મી ને ગામનું જ ભાવે.
તો મમ્મી ભલે આરો છે પણ મમ્મી તો ગામ ન જ પીવે.
હા.
એટલે એવું હોય છે હજે તો ખબર નહ નેટવર્ક. માં ખબર ને સરવ ડામ કોઈ એના કોલ પણ આવે ને તો ઉપાડતા નતા ને એવું થતું હતું. ખબર નહ પી હા જીઓ નો છે.
હા તો પછી બસ જીઓ ના કાર્ડ માં એજ તકલીફો થાય છે આજે. તમારે થોડી જ તકલીફ છે આજે અમારે એમ જ છે બધાની. કોનો આવે છે તો કપાઈયા છે.
હા એટલે કોલ ને એવું આવે મતલબ કે. રિસીિવ ના થાયને રિસીિવ થાય તો પછી અવાજ ના આવે ને બધું પ્રોબ્લેમ આવયા કરે.
હમ હા.
હમ.
મારા ટ્યુશન ક્લાસ ચાલુ છ.
હા ચાલે જ છે મતલબ કે આજે તો. જુઓ ને સાંજે બધા મોરા આજે આવ્યા તો સડા છ વાગ્યા સુધી તો ક્લાસ માં ચાલો ને ચાલુ હતા. પછી ઘરે મોકલું તોય પેલા જાય એ ના લેસન આપું. તો એ કે ના દીદી અમે બેસેનેહીય બધું લેસન પટાવ નેઈએ ઘરે કઈ નઈ કરીએ. ઘરે જતા રહ તો મેં મારું કામ કરું તો કે ના કે અમે તો અહિયાં જ બેસીશ. ભલે તમારે જે કરો ને કરો અહીયા બેઠા બેઠા કરો પછી લોકો એકબીજાને લડે એટલે સાથે બેસવું પડે એ લોકો જોડે.
કેટલા ધોરણ સુધી કરાવ ટુસન છે.
દસ.
દસ સુધી એમને.
હા.
હમ.
એટલે. એ પછી લોકોને માન રજા આપ પી અને પછી મોક તો એક બાજુ વાર્ડર પણ એટલું આવેલું. એ લોકો ઘરે જવા રાજે જ નહી કારણ કે સ્કૂલ થી છૂટ્યા પછી અહી મજા પડી જાય ને. જેવી મસ્તી કરવી જેવું કરવું હોય તો વાતાવરણ હું તેટલું બગડી ગયેલું મેં કીધુ બોજ. આવી છે વાદળ વરસાદ પડશે ઘરે જતા રહો તો કેના અમે નહી જઈએ. પ વાંધો નહી પલટતા પલટતા જઈશું ચોપડા અહીંયા મૂકીને જતા રહીશું કે અમે. મગીધું નહી સીધા સીધા માકું ઘરે જતા રહો બધા મેગીધું.
હમ હમ.
હમ એટલે બોલો તો પછી બીજું શાંતિ.
બસ ઓ સ. વૃક્ષ વાવાનું તમને થાય ઝાડ બાડ વાઈવા તમે? ઝાડ વૃક્ષ વૃક્ષ એટલે એ આઈ જે ગુલાબ ના અ. હવે ચોમાસું આવી ગયો એટલે વૃક્ષ વાવાનું હમ.
તો મોટા ભાગે ભય જ બધું આવે પછી અમે તો ખાલી જોયા કરીએ એમ હાલ તો બધું. ગુલાબ ને મતલબ કે અમુક પેલા છોડ આવે છે ને ગુલાબીને બધા કલર ના ફૂલના. તો એ બધા આવ્યા છે મસ્ત. થ્યા છે અને ટોપલામાં મેથી વાય્વી છે તો મેથીની ભાજી પન ખવાય ને ચોમાસામાં.
હા.
તો એ પણ થાય છે એટલે એવ ખાસી મોટી મોટી થઈ ગઈ છે.
હા. હું આજે બધી માટી ને લઈ આવી કુંડા લઈ આવી એ કાલે ઝડવા આવી ના.
હા એ જ ને ચોમાસામાં મસ્ત જીવા ઝાડ કરવાય ને એવા થઈ જાય.
હા એ જ ને હમ્મ. અમારે તો કેટલાય છે તો છે બારે હમ્મ.
તો જેટલા હોય એટલા સારું મતલબ કે આપડા ઘર માં પણ સારું ઓક્સિજન પણ મલતો રહે ને બધું અમારે પણ આજુબાજુ છે ઝમરૂ તે છે અનુશ્રી છેને બધું જ છે.
હા હા તમને હું ગમે તે પિક્ચર ટી વી મૂવી ગમે કે હું સિરિયલો જુઓ તમે?
ના હું સિરિયલ નહી જોતી મોટા ભાગે મુવી જ જોઉં સાઉથ ના આવા અથવા ગુજરાતી મુવી હોય કોમેડી એવા બધા સાઉથ વધાર જોઉં.
પછી આવા આપડા સંસ્કૃતિને લઈને કોઈક હોય તો એ બધા જોવું.
હા.
હમ્મ.
અમારે ત્યાં તો સિરિલ જ હોય સાત વાગ્યા ની ટી વી ચાલુ હોય રાતના બાર વાગ્યા સુધી કન્ટિન્યુ સિરિયલો એક પછી એક એક પછી એક હમ્મ.
એ તો પેલો એ જ ને મતલબ કે ઘઈડા લોકોને હોય કે પછી બીજા બધા બધાને સીરિયલ ગમે મને તો એમ મમ્મી લોકો હો સીરિયલ નહી જોતા એ લોક કોમ તો મેં હું મોબાઈલ માં કેવું કે પિક્ચર ડાઉનલોડ કરી આપું તો એ લોકો એમાં પિક્ચર જોયા કરે.
હા, હા, હા.
હમ્મ કર્યા. સિયર પછી પપ્પા એવું કે શું આ રરટી બલા જોવ એવું કે અમને.
હા અ. ના ના.
તમે કેટલા વાગે ઉઠો સવારના?
સવારે હું આઠ વાગે ઉઠી જાઉ.
હા, ભણવાનું તો નથી ને પૂરું થઈ ગયું ને બધું.
હા, ભણવાનું હમણાં પૂરું થયું છે.
હા. હા, ઘર કામમાં હેલ્પ કરતા હશોને મમ્મીને?
હા હા બધું જ. કામ તો કરવું જ પડેન. એમાં આમ પાછું મમ્મી એક દિવસ બહાર જાય. એક દિવસ દુકાન અને એક દિવસ ઘરે. જે દિવસે દુકાન જાય એ દિવસે ઘરનું બધું કામ કરવું પડે જમવાને
હા, તમાર દુકાન છે એમને?
હા, અનાજ કલ્યાણની એ બધાન
હા, પપ્પા મમ્મી બેસતા હશે હેન?
હા! બંનેય જાય સવાર સાંજ.
હા, બાજુમાં જ હશે કે દૂર છે?
હ, ના એટલે ગામમાં જ છે પણ થોડુંક મતલબ કે દૂર છે મતલબ કે થોડીક. ચાલતા ચાલતા મતલબ કે જતું રેવાય એટલે વાંધો ના આવે. છે ને ભાઈ મોટો છે. હા, ભાઈ જોબ ને એવું કરે એ પણ જતો રહેે જોબ પર. મમ્મી પપ્પા દુકાન જતા રે. પછી હું બા ઘરે રહીએ કામ પટાઈ એ બધું.
પેહલા ભાઈ પછી બે બેહેનો એમ?
ના હું એક જ બેન છું, જે બેન મારી બીજા છે ને એ મોટા પપ્પાના બેન છે મારા. સાથે જ રહીએ બાજુમાં જ રહીએ એટલે.
હા હા.
ઘર અલગ પણ ઓટલો ને એવું બધું મતલબ
અચ્છા. હા હા. તમે એક ભાઈ બેન એમ ને.
હા અમે એક ભાઈ બેન, પછી મારા બેન ને પણ ભાઈ બહેન મતલબ કે અમે એક એક ભાઈ બહેન જ છે એ રીતના. ચાર ભાઈ બહેનો છ ભાઈ બહેનો છે એટલે.
હમ હમ.
પણ કોઈ કે ના કે અમે એમ શું અલગ, કારણકે એક જ લાગે ને કસે પણ જઈએ તો હાથે ને હાથે બધા.
હા હા હા. રસોડા ખાલી અલગ હોય એમને? હા.
એવું કતો બધું હાથે જ વળી.
હા.
રસોડુ કદી કદાચ તો એક જ થઇ જાવ, લગન પ્રસંગ ને એ બધું હોય અથવા તો મહેમાન આવે તો તો એક એક જ જગ્યાએ બધાનું. બારે બાર જનનું સાથે જ.
હમ હમ. તમાર દાદી એ છે એમને?
હા છે. બા હઉ છે.
હા. એમ તો હારુ. પરિવારનો સંપ હોયને એ હારુ કેવાય એમ.
હા એ જ. એટલે અમારે એવું જ છે આખું ફેમિલી મતલબ કે, જોડે રેહ, અને અમને એવું ગમે કે એવું હોય ને તો સારું વધારે. કઈ કશ કામ માટે જરૂર હોય તો પણ બધા સાથ થે રહીલે. પછી કઈ પણ ટફલીક હોય કે ગમે તે. નવું પ્રસંગોમાં પણ સાથે બધા હોય, તો કેપ્રસંગમાં મજા આવે.
હા એ જ ને. હા, અમારે એમ જ છે અમાર મારા પિયરમાં તો કેટલો મોટો પરિવાર છે નવ ભાઈઓનો છે પરીવાર. બઉ મોટો પરિવાર એટલે ના રે રા નભ્રવિકરાિત
હા, આટલું મોડું
બઉ મોટુ પરિવાર થઈ ગયું આ
ક્યારે પ્રસંગ
અમને કે પ્રસંગમાં મહેમાન ની જરૂરી ના પડે કોઈ ન આવેવે તોય હાલે.
અમારે એવું છે કોઈ મહેમાનની જોડ ને પ્રસંગમાં ગરબા જયારે થાય છે ને લગન માં તો ગરબામાં તો અમારે, ગામ ન કોઈ પણ નહી અને કોઈ મહેમાન ન પણ નહી અમારી ફેમિલી જેટલી મોટી, કે ગરબા કરી કરે કોઈ નવા આવી જ ના સર, અને આવે તો એ પછી તમારે એટલું મોટું રાઉન્ડ થાય. જાને નવરાત્રી ના હોય એવું છે.
તમારે છે નવરાત્રી ન સારું મોતું.
હા હા ત્યાં ત હા મારે હોય તમારે ત્યાં થતા હશે નહી?
હા અમારે અહીં પેલા નહતોતા મહારાષ્ટ્રમાં હવે થાય છે હવે તો ઠક ઠેકાણે થાય છે. એરે એ રહિયા હ બઉ સરસ થાય અમે નવે નવ દિવસ જઈએ ગરબા કરવા,
અ અમારે પણ અહિયાં નજીક જ ગામમાં પાડરે થાય.
મને બહુ શોખ ગરબા બીજા બાદમાં હ નવરાત્રી માં બહુ મજા આવે મને,
હા હા હવે તો તહેવારો જ આવશે બધા એટલે સારું જન્માષ્ટમી છે.
હ હવે શ્રાવણ મહિના થી ચાલુ થઈ ગયા બધા.
તે ને હવે મતલબ કે કાલ થી બતલ કે બધું ચાલુ થશે અગિયારસ ને તેરસ,
હા હા હવે દિવાળી સુધી આમને એમ છે તહેવારો ને ઓલું ને ઓલું ને બધું.
હા હા
તમારું શ્રાવણ મહિનામાં હશે ને બધું
હા હા બધા ખરું અમારે સા મહિનો કરીએ પાછ આખો હ
ના
કરીએ પાછો
હા
હા હા
તમે ઠંડુ ને બનાવો એક શીતળા ખ તને એવું
હા હા